ફોન કર.
અરે, બસ મજામાં છું પણ હું તને ફોન કરવાની જ હતી, પેલું આપણે ઓડિશા જવાનું પ્લાન શું થયું? આપણેે વેકેશનમાં જવાનું નક્કી કર્યું હતું ને?
હા મને બરાબર યાદ છે હું તો અત્યારે ઓડિશા નું જ. લિસ્ટ બનાવી રહી હતી સાચું કહું ને તો ઓડિશા, એટલે માત્ર જગન્નાથ પુરી જ નહી ત્યાં જોવાનું ઘણું બધું છે, આપણે ઓછામાં ઓછા છ થી સાત દિવસ તો જોઈએ. જોઈશે જ.
હા સાચી વાત છે. પણ શરૂઆત તો આપણે પૂરીથી જ કરવાની. પડશે ને, મારે જગન્નાથજી ના દર્શન અને, પેલી પ્રસાદી લેવાની બહુ જ ઈચ્છા છે.
ચોક્કસ આપણે પેલા, ભુનેશ્વર ઉતર ઉતરીશું ત્યારથી પુરી જવું સહેલું પડશે, પુરીમાં આપણે બે દિવસ રહી શકાય અને એક દિવસ ભગવાન ના દર્શન અને બીજા દિવસે, ત્યાંનો અ બ્લુ ફ્લેગ બીચ, અને ખબર છે તે બીચ કેટલો ચોખ્ખો છે.
હા, બીચ પર તો બહુ મજા આવશે, અને પેલું સૂર્ય મંદિર. કોનાક, એક તો ભૂલાય જ નહીં, મેં સાંભળ્યું છે કે તેની કોતરણી જોઈને, આંખો ફાટી જાય છે.
હા, કોણક નું સૂર્યમંદિર તો અદ્ભુત છે, પુરી પુરીથી એ નજીક જ છે આપણે ટેક્સી કરીને જઈ શકીએ, રસ્તામાં મરીન ડ્રાઈવ પણ ગાડી, ગાડી ચલાવવાની પણ મજા આવશે. પણ મારે પેલી, ચિલ્કા લેક પણ જોવી છે, ત્યાં ડોલી ડોલ્ફિન જોવા મળે છે.
ડોલ્સિન, સાત ચે, તો તો જવું જ પડે પણ આપણે રોકાવાની વ્યવસ્થા ક્યાં કરીશું, હોટલ કે હોમ સ્ટે?
જો ભુવનેશ્વર માં ઘણી સારી હોસ્ટેલ મળી રહેશે, પણ પુરીમાં આપણે બીચની નજીક હોય, હોસ્ટેલ લઈ તો સવારે વહેલા દરિયા કિનારે જઈ શકાય, અને સંભળ ભુવનેશ્વર અને. અ ઉદયગીરી આ ખંડગીરીની ગુફાઓ પણ છે ત્યાં, જે ઐતિહાસિક રીતે બહુ મહત્વની છે.
હા મને ઇતિહાસ માં રસ છે. એટલે એ તો આપણે લિસ્ટમાં રાખ્યું જ છે, પણ ત્યાં જવાનું શું મળી રહેશે જમવાનું ત્યાં જમવાનું શું મળી રહેશે આપણે ગુજરાતી જમવાનું મળશે કે પછી, ત્યાંની લોકલ વાની ગયો ટ્રાય કરવી પડશે?
અરે ત્યાંની લોકલ વાનગીઓ તો અસલ હોય છે, દાલમાં અને છેના પોઠા, તો આપણેે ખાવી જ પડશે, હા જો તને બહુ તકલીફ હોય ને તો ગુજરાતી થાળી મળી જશે, પણ નવું ટ્રાય કરવામાં વાન નથી.
સારું, ખાવા પીવાનું તો મેને મેનેજ થઈ જશે, પણ આપણે ખરીદનું શું કરશું, ઓડિશાની પેલી પટચિત્ર પેન્ટિંગ અને સંબલપુરી સાડીયા, સાડીઓ બહુ વખણાય છે ને?
તે તો મારા મનની વાત કહી દીધી આપ આપણે, રધુરાજપુરા ગામ જઈશું, અને ત્યાં દરેક ઘરમાં કલાકારો રહે છે, ત્યાંથી આપણે સીધી ખરીદી કરી શકીએ, મારી મમ્મી માટે તો મેં મારી, મારે સંબલપુરી સાડી લેવી જ છે.
આ પ્લાન તો જબરજસ્ત છે, તો આપણે ફાઈનલ ક્યારે કરવાનું છે, ટિકિટસ અત્યારથી જ બુક કરાવી લઈએ ને તો સસ્તી પડશે.
હા હું સાંજે આ આજે સાંજે જ ફ્લાઇટના રેડર્સ ચેક કરું છું, આપણે આવતા મહિને એડવાન્સ, એડમાં એડમાં જઈએ, તો વાતાવરણ પણ સારું હશે. હું તને વોટ્સએપ પર આખું લિસ્ટ મોકલીશ, તું જોઈ લેજે.
ચોક્કસ હું રાહ જોઈશ છું, આ વખતે તો ઓડિસ્સા, જવાનું જ છે. હા હજી એક વાત. તો રહી ગઈ છે, આપણે રોકાવાનું ક્યાં કરશું ઓડિશામાં તો ગરમી કેવી હોય છે, આપણે તો એસી રૂમમાં જરૂર પડશે ને?
અ જો ઓડિશામાં ભેજ વાળું વાતાવરણ હોય છે, એટલે આપણે એસી રૂમ જ બુક કરાવવા જોઈએ, નહીતર આખો દિવસ રખડીને રાતે ઊંઘ નહીં આવે, અને મેં સાંભળ્યું છે કે ભુવનેશ્વર, ઓડિ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના, ગેસ્ટ હાઉસ બહુ સારા છે, અને સુરક્ષિત હોય છે.
હા તો સરકારી ગેસ્ટ હાઉસમાં, સુવિધાઓ તો સારી હોય છે, પણ આપણે પેલું હીરાકુંડ ડેમ અને સંબલપુર, બાજુ નથી જઉં ત્યાંની સંબલપુરી સાડીઓ તો આપણે લેવી જ છે ને?
સંભલપુરી થોડું દૂર પડશે પણ જો આપણે એક રાત ત્યાં રોકાઈએ, તો જઈ શકાય પણ મારું માનવું એ છે કે, પેલા, ચલકા લેક ના સતપડા આઈલેન્ડ પર જઈને ત્યાં, રાત રોકાવા જોઈએ. ત્યાં રાતે તારાઓ અને દરિયાઓનો અવાજ અદભુત હશે.
ઓહો, તું તો અત્યારથી જ રોમેન્ટિક થઈ ગઈ, પણ હા તારી વાત સાચી છે, આપણે શાંતિ પણ જોઈએ છે, અચ્છા પેકિંગમાં શું શું લેવાનું આપણે સાડી પહેરીને મંદિરે જવું પડશે, કે પંજાબી ડ્રેસ ચાલશે?
જો જગન્નાથપુરી મંદિરમાં ડ્રેસ કોડ થોડો, કડક હોય છે ત્યાં સાડી અથવા મર્યાદિત પંજાબી ડ્રેસ પહેરવો, વધુ સારો રહેશે, લ લેધરની કોઈ વસ્તુ અંદર લઈ જવા દેતા નથી. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે.
સારું થયું તે મને કહી દીધું નહી, તો તો હું મારું મોટું લેધર બેગ લઈને આવવાની હતી, અને હા કેમરો તો લઈ જવા દેશે ને? મારે ત્યાંની કોતર ફોટા પાડવા છે. છેે.
મંદિરની અંદર કેમેરો કે ફોન, લઈ જવાની સખ્ત મનાય છે આપણે બાર, લોકરમાં મૂકવા પડશે પણ હા, કોણાક સૂર્ય મંદિરમાં બહારથી આપણે ગમે તેટલા, ફોટો પાડી શકીએ, ત્યાંનું સનસેટ તો કેમેરામાં કેદ કરવો જ પડે.
ચોક્કસ, તો અચ્છા આપ આપડે અંદાજે બજેટ, કેટલું થશે, ફ્લાઈટ હોટેલ અને ફરવાનું મળીને બધું?
મેં એક કાચો અંદાજ માર્યો છે, જો આપડ બધું વ્યવસ્થિત પ્લાન કરીએ તો, વ્યક્તિગત દીઠ પચીસ હજાર થી ત્રીસ હજારમાં, આખો છ દિવસ તો ટ્રીપ પતી જશે, એમાં શોપિંગ અલગ હો. તારે તો પછી સાડીઓ લેવી હશે તો, એટલે તારું બજેટ થોડું વધશે.
હા એ તો છે, પણ આટલામાં તો જવાય જ છે ને. હું આજે જ પપ્પ પપ્પા સાથે વાત કરી લઉં, તો હા પાડશે તો કારણ કે અમને પણ જગન્નાથજી માં બોવ શ્રદ્ધા છે.
સરસ અને સાંભળ આપડે ત્યાં ચાંદીપુર બીચ પણ જઈ શકીએ, ત્યાં દરિયો બે ત્રણ કિલોમીટર પાછળ જાય અને એ પાછો આવે ને એ બો આશ્ચર્યજનક ઘટના છે.
શું વાત કરે છે, આતો પેલી વાર સાંભળ્યું, તો તો એ લિસ્ટમાં એડ કરીજ દે. આપડે કોઈ પણ અજીબ કે સુંદર વસ્તુ બાકી નઈ રાખવી.
ડન, તો હું આખું આ ઇન્ડિટરી બનાવીને તને મોકલું છું, તારા ઘરે પછી પૂછી લે અને પછી આપડે ટિકિટ બુક કરાવીએ.
હા, જલ્દી મોકલજે. હું તો અત્યારથી જ ઓડિશાના સપના જોઈ લાગી છું.
હા, અહ તે પેલું લિસ્ટ જોયું છે, જે મેં તને મોકલ્યું હતું?
મેં હમણાં જોયું, પણ મને એક વિચાર આવ્યો આપણે ત્યાં લોકલ ટ્રાન્સપોર્ટ માટે શું કરશું, ટેક્સી કરશું કે પછી ઓટો રિક્ષામાં ફરશું?
જો લાંબા અંતર માટે જેમ કે ભુનેશ્વરી ભુનેશ્વરથી પુરી કે કોર્ણા જવા માટે આપડે પ્રઇવેટ કેબ કરી લઈએ તો સારું પડશે, પણ પુરીના સાંકડા રસ્તાઓ પર ફરવા માટે તો સાયકલ રિક્ષા કે ઓટોજ બેસ્ટ છે. ત્યાંથી રિક્ષામાં બેસીને ગલીઓમાં ફરવાની મજા જ અલગજ છે.
હા, એતો સાચું અને તે પેલું ચિલિકા લેકના ઈરાવદી ડોલ્ફિન્સ વિશે વાંચ્યું? મેં સાંભળ્યું છે કે જો નસીબ હોય ને તોજ એ જોવા મળે. આપડે સવારે વેલા નીકળ નીકળવું પડશે ને?
ચોક્કસ આપડે વહેલી સવારે છ વાગે નીકળી જવું પડશે. સવારના શાંત વાતાવરણમાં ડોલ્ફિન્સ જોવાની શક્યતા વધુ હોય છે અને હા, ત્યાં બોટિંગ કરતી વખતે આપડે લાલ ક ક કરચલા પણ જોઈ શક કીસું.
વાહ, મારો કેમરો તો ફૂલ ચાર્જ રાખવો પડશે, પણ હા, એક વાત કઈ કે આપડે ત્યાંની સંસ્ સં કૃતિ વિશે પણ થોડુંક જાણીએ, તો મેં સાંભળ્યું છે કે ઓડિશા ડાન્સ બોવ સુંદર હોય છે. આપડે ક્યાંય એનો શો જોઈ શકીએ?
હા, ભુવનેશ્વરમાં સાંજના સમયે ઘણા એવા સાંસ્કૃતિક કેન્દ્રો છે, જ્યાં ઓડિશી નૃત્યના કાર્યક્રમો થાય છે. આપડે એક સાંજ તેના માટે ફાળવીશું અને નૃત્યની મુદ્રાઓ અને વસ્ત્રો જોઈને તો તું આ આચરબિત થઈ જઈશ.
ચોક્કસ અને મારે પેલું તારામંડલ અને મ્યુઝિયમ પણ જોવા છે. ભુવનેશ્વર ન તો મંદિરનું શહેર કેહેવાય છે ને, ત્યાં કેટલા મંદિરો હશે?
અરે ત્યાં તો હજારો મંદિર છે, પણ અહ અત્યારે મુખ્ય પાંચ છ મંદિર ખૂબજ ભવ્ય છે. લિંગરાજ મંદિર તો સૌથી મોટું છે. આપડે ત્યાં જઈશું, ત્યારે તો સમજાશે કે આપડા પૂ પૂર્વજોએ પથરો પર કેવી જીવ જીવંત કોતરણી કરી છે.
મને તો અત્યારથી જ ઉત્તેજના થાય છે કે, એક બીજી વાત આપડે ત્યાં જઈને દાલમાં અને પખાલ ભાત ટ્રાય કરશું અને તેનો સ્પેશિલ ફૂડ છે.
પખાલ ભાત તો ઉનાળામાં બોવજ ઠંડક આપે છે અને મીઠાઈમાં રસગુલ્લા ભૂલતી નહી, ભૂલતી નહી. તને ખબર છે ને ઓડિશા અને બંગાળ વચ્ચે રસગુલ્લા માટે કેટલો વિવાદ થયો હતો, પણ ઓડિશા પહેલા ના રસગુલ્લાનું ખાવ ખાવાજ પડે.
હા હા મારા મોઢામાં અત્યારથી પાણી આવી ગયું છે, આપણે ત્યાં જઈને ડાયટિંગ ભૂલી જઈશું.
હા એ તો છે, વેકેશન ના ડઇટિંગ કેવું આપણેે ભરપૂર મજા કરવાની છે મેં બધું, હોટેલ્સ ના રિઝ્યુમ પણ ચેક કરી લીધા છે આપણેે પુરીમાં, દરિયા કિનારે એવી હોટલ રાખીશું જ્યાંથી સવારે સૂર્ય. ઉદયે સીધો રૂમની બારીમાંથી દેખાય.
પરફેક્ટ તારું પ્લાનિંગ હંમેશા બેસ્ટ જ હોય છે, તો તારી મમ્મી પપ્પાને ફાઈનલ પૂછી લેજે, આપણેે ટિકિટ બુક કરાવીએ લઈ.
હા જલ્દી કરજે અને ઓડિશા આપડી રાહ જોઈ રાહ જોવે છે.